હલો.
હા નમસ્તે બેન. કેમ છો?
આ બસ મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં. દિવાળી નજીક આવી રહી છે, તો તૈયારી કેવી ચાલી રહી છે?
ખુબ મસ્ત, ખુબ સારી ચાલી રહી છે. ઘરની સફાઈ, સજાવટ અને ખરીદી નું કામ ચાલી રહ્યું છે હમણાં તો.
અમારા ઘરે પણ બધા લોકો સફાઈ માં વ્યસ્ત છે. દિવાળી પહેલા ઘર ચોખ્ખું રાખવાની પરં પરા હોય છે.
હા, હા એવું માનવામાં આવે છે કે સ્વચ્છ ઘરમાં માતા લક્ષ્મી નો વાસ થાય છે, એટલે ઘર તો ચોખ્ખું રાખવું જ પડે ના.
બરાબર. તમે આ વર્ષે શું નવી સજાવટ કરવાના છો?
હા ઘરની સાફ-સફાઈ ઉપરાંત હું રંગોળી માટે નવા રંગ પણ લાવી છું. તો દરવાજા પર સુંદર તોરણ પણ લગાવવાની છું.
વાહ! મને પણ રંગોળી બનાવવાનો બહું શોખ છે. હું પણ અહ તોરણનો વિચાર કરું છું, ગયા વર્ષે લાવેલી પણ આ વખ ખતે નવું કંઈ વિચાર કરું છું.
હમ્મ. મારા બાળકોને પણ રંગોળીનો બહુ શોખ છે તો તે લોકો પણ મને રંગોળી બનાવવામાં મદદ કરશે
બરા બરાબર બીજું શું ચાલે
તીજ મસ્ કઈ નહી બીજું શાંતિ છે તમે સંભળાવો અમે દિવાળી દરમિયાન તમે બાળકોને કઈ શીખાડવાના છો.
હા શીખવાડીશ ને એમને દિવાળી નું મહત્વ શીખવાડીશ દિવાળીમાં સાફ સફાઈ રાખવાનું કેવી રીતે એ તહેવાર નું મહત્વ શીખવાડીશ
હમ ખુબ સારી વાત છે આજકાલ ના બાળકો પોતાની સંસ્કૃતિ વિશે જાણવું ખુબ જરૂરી છે. તે બધું સંસ્કૃતિ વિશે નોલેજ હોવું જોઈએ
બરાબર તમે મીઠાઈમાં શું બનાવાના છો.
મીઠાઈ માં હું ગુલાબજામુ બનાવાનું છું.
બરાબર અમે તો લાડ્ડુ ચકલી શક્કરપાળા અને
હા તે તો તે તો અમે પણ બનાવવાના છીએ કચોરી ચકરી ખાખરા એ તો આપડા ગુજરાતીઓ નું હોય જ
બરાબર ખુબ સરસ અમારા ઘરે પણ બધી બધી પરંપરાઓ વાનગી પ્રમાણે બનવામાં આવે છે.
હમ તમે દિવાળીમાં બીજું શું કરો છો સગા સંબંધીઓના ઘરે જાઓ છો.
હા જઈે છે ને દિવાળી માં બધા સગા સં મંદિરના ત્યાં જઈએે પણ છે એ લોકો પણ આવે છે. લક્ષ્મી પૂજ લક્ષ્મીની પૂજા કરીએ છે.
હમ હમ
સાંજે આખો આખો પરિવાર મળીને દીવા વગેરે લગાવીએ છે.
હમ હમ ખુબ સારું અને અમે પણ દિવાળીના દિવસે નાની મોટી બધાને મદદ કરીએ છીએ. અને બધાના ચહેરા પર સ્મિતા આવે એવા કામો કરીએ છેીએ.
બરા દિવાળીમાં કશે ફરવા જવાના છો.
હા દિવાળીમાં તો ઘરે જ ર કેમ કે બધા મહેમાનો ઘરે આવે છે ને. એ ઘરે જ રેવાનો વિચાર છે આ વખતે તો.
તમારી સ્કૂલ માં કેટલા દિવસ વેકેશન છે દિવાળીનું.
એકવીસ દિવસ.
બરાબર.
અમારે મારા છોકરાઓને પણ એકવીસ દિવસ છે વેકેશન જોઈએ દિવાળી પતે પછી. થોડુંક બહાર ફરવા જવાનો વિચાર.
હમ હમણાં તો શું સાફ સફાઈ નું જ કામ ચાલી રહ્યું છે. તમારી થઈ ગઈ સાફ સફાઈ.
હા સાફ સફાઈ થઈ ગઈ હમણાં શોપિંગ કરવાનું ચાલુ છે બધું નવું લાવવાનું છે એટલે એક એક એક. કોયરાઓની લિસ્ટ ચાલુ છે હમણાં.
હમ. હું પણ હમણાં બહાર જ જવાની છું આ તોરણ લેવા રંગોલીના રંગ લેવા. નાસ્તાની બધી વસ્તુઓ લેવા. હવે દિવાળી આવે એટલે ટાઈમ પણ નઈિ મળે ને બધું.
દિવાળીની સાફ સફાઈ કરવાની એક અલગજ મજા હોય છે.
હમ હમ સાચી વાત છે એ બને ઘરનું બધું. સાફ સફાઈ થઈ જાય આખું ઘર ચોખ્ખું થઈ જાય.
બરાબર.
બીજા ફટાકડા લેવાના છો દિવાળીમાં.
હા લેવાની ને આ વખતે છોકરાઓ માટે લેવા ફટાકડા દીવા ને ફટ. ટાકડા લેવા જવાના છે હમણાં બે ત્રણ દિવસ.
હમ.
બાકી બીજું શું કર.
ફટાકડા બી અમે ફોડવાના છે પણ પર્યાવરણને બહુ નુકસાન નહી થાય એવા ઓછા. ફટાકડા આ વખતે લેવાના છીએ. કેમ કે પર્યાવરણ ને પ્રદુષણથી બચાવવું પણ આપડી ફરજ છે ને.
બરાબર.
હમ.
પણ છોકરાઓ માને નહી એટલે થોડાક લાવવા પડે બાકી તો કઈ લાવવાની જરૂર નહી પણ છોકરાઓ માને નહી એટલે લાવું. પડે થોડા.
સાચી વાત છે સાચી વાત છે એમ. બીજું બીજું બીજી કઈ મીઠાઈ બનાવવાના છો.
બીજે આ વખતે જોવું થોડું યુટ્યુબ પર સર્ચ કરીને કોઈ નવી મીઠાઈ મળે તો બનાવા.
હમ પછી કપડા નવા કપડાં લેવાના છો. હમ અમારા ઘરે આવજો.
તમે પણ આવજો સાલમું બાળકના દિવસે બેસતું વરસ હોય તે દિવસે આવજો.
હા હા ચોક્કસ અમારા ઘરે મહેમાન આવે છે એને લઈને પણ આવશું.
હા હા ચોક્કસ.
ઓફકોસ. અમારે બી ત્યાં એવોજ રિવાજ છે કે સાંજ મુબારાકના દિવસે દિવાળીના બીજા દિવસે બધાના. ઘરે જાય નાના છોકરાઓ મોટાના આશીર્વાદ લે અમે બી એમની. ગિફ્ટ આપીને ખુશ કરીએ.
હા અમારા ત પણ એજ છે બેસતું વરસ છે ને ને બેસતું.
હા બેસતો વર્ષના પછી મીઠાઈને. મુૂખવાસ ને બધું રાખીએ બધાના ઘરે જાય તો આખો દિવસ તો એમાંજ નીકળી જાય. એક દિવસ ની હોય પછી પંદર દિવસ સુધી ચાલલે જ કરે. આદિવાળ ન કામ પણ એ બાને એકબીજા ના ઘરે જવાય આમ તો કો આજકાલ કોને કઈ ટાઈમ છે જ.
હા આપણા ગુજરાતી લોકો જ આ બેસતું વરસ કરે બાકી તો આ અહીિયાં અમારી સોસાયટીમાં તો એ લોકોને બેસતું વરસ કએ તો એમને ખબર બી નહી પડે. એ લોકો તો એવું કે કે હું આ બેસતો અ સમમે તો નહી કરીએ.
હ બીજું આ દિવાળી ન મહત્વ વિશે બી હું છોકરાઓને સમજાવું છુ કેમ કે આજકાલ ના છોકરાઓને કઈ જ્ઞાન હોતું જ નથી ને. દિવાળી ના મહત્વ વિશે કે દિવાળી સુકામ મનાવવામાં આવે છે. તે બી એ લોકોને જાણકારી હોવી જોઈએ.
ના બરાબર એ તો બધું જાણવું જ જોઈએ ત્યારે જ એ લોકોને પણ ખબર પડે ને આપડી સંસ્કૃતિ થી શું છે શું નહી ત્યારે જ એ લોકો ને પણ ખબર પડે.
હમ અને કોઈ એક સારું કામ કરો કે ગરીબોને મદદ કરો કે કોઈને ભણવામાં મદદ કરો કોઈ પણ નાની મોટી મદદ કરો. એવું બી થોડુંક જ્ઞાન આપવું જોઈએ છોકરાઓને અને આપડે ભી મદદ હ આપડે ભી મદદ કરવી છે તો આપ આપણે જોઈ ને બી કદાચ એ લોકો કઈ શીખે.
બરાબર
અમે ગૌશાળા ભી અમે જવાના છીએ તો છો. છોકરાઓ ને બી લઈ જવાના છી તો શું છોકરાઓ ને બી મજા આવે. એમ પણ વેકેશન માં આખો દિવસ મોબાઈલ ટીવી જોવા સિવાય એ લોકો બીજું કઈ કામ કરતા જ નથી. તો આવી પ્રવૃતિ દ્વારા એ લોકોને સારા સંસ્કાર આપડે આપી શકીએ.
હા સરસ છે સરસ આઈડિયા આપી હું પણ જોઉં અ છોકરાઓને લઈ જઉ વેકેશનમાં કશે. અનાથ આશ્રમમાંના કસ લઈ જવું પડશે.
ખુબ સરસ ખુબ સરસ આવું નાનું મોટું સારું કામ કરવું જ જોઈએ.
બરાબર
હ બીજી કઈ વાનગી પરંપરાગત કોઈ વાનગીઓ બનાવવાનો છો.
પરંપરાગત તો એજ ચકલી શક્કરપાળા એજ એ તો બનાવા જ બાકી તો જોવું હમણાં કઈ નવી મીઠાઈ
હમ્મ બીજો આખો પરિવાર મળીને પૂજા કરો તમે. કેવી રીતે પૂજા કરો તે.
અમારા ત તો લક્ષ્મી હા લક્ષ્ સ્મીજી ની મૂર્તિની પૂજા કરીએ અને તે દિવસે કઈ સોનું ચાંદી કઈ ખરીદવા ના હોય તો ધનતેરસ ના દિવસે લઈ આવીએ પછી એની જ પૂજા અમે લક્ષ્મી પૂજન ના દિવસે કરીએ.
અમે પણ સોના ચાંદીની ને જેટલા પૈસા હોય ને ઘરમાં પૈસા ની પૂજા કરીએ. દાગીના ની પૂજા કરીએ માતાજી ની પૂજા કરી અને ફટાકડા ફોડી ને હા સાંજે જ કરી મૂકી અમે સાતેક વાગે. પછી પૂજા કરી હ પૂજા કરી જમીને બધા સાથે જમી ને નીચે ફટાકડા ફોડવા જઈ ને.
હા અમારી સોસાયટીમાં તો બહ મજા આવે દિવાળીમાં આવ તમે પણ
હા અમારી સોસાયટીમાં બ દીવા આ ઘણા બધા દીવા ન સાથીઓ બનાવે છે અને દીવાઓથી આખી સોસાયટી ને શણગારે છે.
સરસ મસ્ત લાગતું અશે.
હમ સ એ બને જ બધા ભેગા થાય ને મજા આવે.
હા. દિવાળી માં તો ખરેખર દિવાળી આવે એટલે છોકરાઓને પેલે થી જ બહુ જ ખુશી હોય. કે અમે આ લેહ તે લેહું બહ એમને
એક તો વેકેશન હોય એની એની ખુશી હોય. ઉપર થી ફટાકડા ફોડવા મળે નવા કપડાં મળે નવું નવું વાનગીઓ મળે.
બરાબર તમે મમ્મી ના મમ્મી ના ત્યાં જવાના છો?
હા મમ્મીને ત્યાં જવાડા છે પણ દિવાળી સુધી આવી જશ દિવાળી અહિયાં જ કરવાના.
હા હા હું તો દિવાળી થાય. પછી જવું એટલે પછી થોડાક દિવસ રેવા બી મળે દિવાળી થઈ જાય લક્ષ્મી પૂજન પછી બીજા દિવસે જાય મમ્મી ના
બરાબર હું દિવાળીને આવી જાઉ કેમ કે લ લક્ષ્મી પૂજા કરવાની હોય તો આપડે ભી લક્ષ્મી છીએ તો એ પ પજા પૂજા ટાઈમે આવી જઓ ને
હા.
દિવાળી તો અમે ઘરે જ કરીએ પછી અમે તો દિવાળી ના બીજા દિવસે ભાઈ બીજ હોય ને પડવા પછી ભાઈ બીજ બી અમે તો ભાઈ ને બોલાવી ઘરે જમવા માટે
હા તમારા ભાઈ નજીક રહી કે
નઈ નહી ભાઈ તો દૂર છે પણ એવી અમારી પ્રથા છે એમ
હા હા. અમે તો ભાઈના તા જીએ એટલે ભાઈ બીજ ના દિવસે ભાઈના તા જ છીએ સાસરે લક્ષ્મી પૂજન થઈ જાય પછી બીજા દિવસે ભાઈ બીજા ના દિવસે મમ્મી ના ત્યાં જઈએ. .
બરાબર બરાબર સારું એ બ ને બધા પરિવાર લોકો ભી મળે છોકરાઓ ભી ખુશ આપડે ભી ખુશ
હા એજ વેકેશન દિવાળીમાં વેકેશન હોય એટલે છોકરો ઘરે બી કંટાી જાય એટલે થોડું ફરાઈ લેવાનું આઠ એક દિવસ આ વખતે તમે બહાર જવાનો વિચાર કરતા છે મમ્મી ના તની થોડી ફરવા જવાનો વિચાર કરતા છે.
અમારે ત્યાં સોસાયટી માં દિવાળીમાં તો રંગોલી કોમ્પિટિશન પછી આરતી જે આરતી કરવાનું હોય એનું કોમ્પિટિશન બી હોય છે તમને ઇન્ટરેસ્ટ છે.
હા મને છે ઇન્ટરેસ્ટ રંગોલીનો રંગોળ તો હું બનાવ સારી બનાવું
હ આવી સ્પર્ધાઓમાં ભાગ લેવ તો તમને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
ઈનામ મળે તો તમને બી પ્રોત્સાહિત થાવ તો વધારે સારું કરવાનું મન થાય
હા ના એ તો વાત છે અમારી સોસાયટીમાં થાય અમારે ત પણ હજુ એટલું બધું નહી રંગોળીનુંું તો કઈ કરે નહી પણ આ ગણપતિ ના વખતે હોય થાલી ડેકોરેશન આરતી થાલી ડેકોરેશન પછી છોકરાઓ ન ડાન્સ કોમ્પિટિશન એ બધું રાખે
તો આ તમે આ આઈડિયા આપી શકો કે રંગોલી તો રંગોલી બધા એ બાને બધા ઘર ઘરે રંગોલી બી બનાવે હોય. સ્પર્ધા જેવું આપડે ગોઠવીએ ને તો જે ન બનાવતા હોય ને તે બી બનાવે છે ને તો આ આપડું આખી સોસાયટી રંગોલી થી સજાવી શકીએ એ બાને આમ કોઈ નઈ સજા હ ને
હા સરસ આ આવી ગ છે બાકી બીજું
ચાલ બીજ બસ હવે ખરીદી કરવા જાઉં છું. પછી પછી મે ફોન કરું
સારું તો ચલો મારા તરફ થી તમારા બધા પરિવાર ને શુભ દીપાવળી
હા તમને પણ સુધી પાવ લે આવો ઘરે પછી
હા હા ચોક્કસ તમે પણ આવજો હા આવજો